હાલો હવે બોલો કોઈને કોમ બ તા
અમે કોમ્પ જ હતા અમે હાલ કોમ્પ જ હતા ચા બા પીઘી તમે ચા પીધી
આવ ચા પીવા
એવું
બોલો કેમ ચાલે કામકાજ
કમકા જ હેડયા આ સેમ્પલ સેમ્પલ ભેગર કરવા ચાલુ હાલ એસપી સી ચેમ્બર
હમ હ અમે તાલ ડાયરી ન ચાલું પણ હા તો ગાડીની સાઈડમાં કરીને વા કઉ બેટા
હાલો ચાલુ કામ તો ગાડી ના ચલાવાય
એટલે જ ના કર તોકરા વિખમો કરી
હ વિહ મુુ ઘર જાતા હું.
હમ.
અમે ડ્રાઈવંગમાં તો ફોન યુઝ જ ના કરાય
હમ દાયકમાં હું યુજ નહી કરતો ફોન
અકસ્માત થઈ જાય અમારે આ કાલે રાત્રે ખીમિયાણા ખરી ને ચાણસમાં બાજુ
હોવ
તો અકસ્માત થયો ને ટ્રક અને ટરબો વચ્ચે અરે ચ ચાર ચારસો પારસોર તો ટ્રક ડ્રાઈવર ન ત્રણ ત્ર મોત થઈ ગયું.
એવું હે.
એની બોડી એવી ફસાણી હતી કે કાઢવા માટે જીસી લાવવું પડડીર ત્રણ કલાકે એ બોડી બહાર નીકળી
એવું એવું ભયાનક એસ્કિડ
ભયાન કે એક્સિડ ગોમની વસ્તી કેટલી જોવાયેલી જાય તમે જોવો તો હમ ભગવાન એની આત્મા શાંતિ અલા યાર
જે મોટો લોલો ભરાયલો નતો ર નો એ અળી સાઈડમાં તો પક એવું હત હમાચારમાં જોય હતું. અને પેલો તો આપડે એની લાઈનમાં જ હતો
ભાઈ તો લાઈનમાં જ હતો ટ્રક વાળો લાઈન જ હતો
આકા તરીયા આગળ બહુ સાચવ પડે છે આથમાં તો
હા એટલે આ મોબાઈલ માં યાર આપધું કેટલા કેસ અકસ્માત ની સંભાવના બહુ વધી મોબાઈલ વારો તમે
એટલે જ ને એવું થાય ને ના એમ પાછા એમ પાછ ઉજાગરા હોય નાટો ચોઈસ કલા ના કરેલા હોય.
આ બઘા ટ્રક્રાઈવર નો કશું વાકનોતો એબચારો મરીગયો
હા તો બધને શું ગવાનું ભગવાનને જે ગમે હા જો
તો ફાયર બ્રિગેડ ની બે ટીમો
હમ હમ આ બધું આ રહું એમ
બધું એમ્બુલન્સ બધુંજ આંજવાનું
બરોબર.
લો બહુ ભયંકર હતો યાર
હા ભયાનક તો હતું યાર જોય બે બે આગળ કેબિન તૂટી જ
એના વિડીયો પોતા વાયરલ થઈ ગયા પસંદ
હા એટલે જ કોઈ સમાચારમાં જોયું તો અમે બોલો
બોલો બીજું
પેલા બ કોય ને ગાડી ચાલુ હો બોલો
એવું અમારા સોઈલ ટેસ્ટ સેમ્પલ ભાગી ભેગ કરીને ટેસ્ટિંગ કરવું. હમ્મ તમે કે બાજુતા ગાઢી દઈને.
અમે ગયા તા આપડા રાજસ્થાન બાજુ. અમારે રોજ-રોજ નવી-નવી જગ્યા પર ગાડી લઈને જવાનું હોય પણ. હ.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
આપડે પેલી કંપની હ ને કપ્તાન પુણગિની.
ટ્રાસપોર્ટની કંપની બ ટ્રાન્સપર્ટમા તો ગુજરાતના ગમે છેડે જઉં. રાજસ્થાને જવું પડ. ગુજરાતની બહરે જવું પડ.
એટલ જને આયસ મોટોડ આવ ને જો. એટલે ગમે તો જો હો મોટા-મોટા આપડા પાર્સલ હોય ને એતો. જો આપવાનું હોય તેને આપવા જવું પડે.
હ તઈ તો ટ્રાન્સપોર્ટમા એવું જ રેવાનું યાર ગમે તે કો નક્કી જ નો. બાર જ અઠવાડિયે ઘેરે જાવો.
હા એટલા એવી રીતનું જ છે.
હા અમે તો લેબનુ નોકરી કરીએ હે.
એવું એમ.
સાડા આઠે આવીએ અને હાડા છ ઘરે જઈએ પાછા.
બરોબર એવું આવો કયારે નવ વાગ્યા આવતા હશો ને.
ના સાડા આઠે આઇય કેમ કે વેલા આવું પડે મારે ક કંપલિટ ચાવી મારા જોડે લેબની. આઈને પાસે ખોલી પડે ને સાફ સફાઈ કરીને દીવાબત્તી કરવી પડે પછી બધા એન્જિનિયર આવ.
હમ્મ એવું એમ.
હમ્મ.
અમારે જો નવ વાગ્યા નોકરી હોય અમે ટિફિન લઈને નેકડીએ ઘેરથી આઠ વાગે જેવા. નવ વાગે પોહકિયે મહેસાણા પટાપૂટું ને મોટું.
અમાર કેવું પાછું અમે પેહલા ત્રણ જણા હતા.
બરોબર.
સવારે આ બધ સાફ સફાઈ કરવા એક તો માર બાજુ સઈ જતો.
હમ્મ.
અને એક સુરેશ કરીને આવતો હતો પણ એ અત્યારે આવતો ને મોડા મોડો નવ વાગે આવે છે તો. હા એ તો પ જતોમ બીજે પાટણ. ચોકડી જ સુદા ચોકડી કે. તોહ રેવા જતો રય.
એવું.
પછી ક વેલા ઉઠતો છી ખબર નહી પછી રાતે પાછો એ ડોમિનોઝમાં જાય પાછો. હા ડબલ પૈસા કમાય ભઈ પાછો.
બરોબર. એટલા બધા કે રૂપિયા ના કમાવાના હોય કે નોકરી તો ના લવું પડે યાર.
આ બધું અટલા બધા રૂપિયા નો કમાય. વચમાં કેવું થું ખબર પડી એ ભાઈ કોય નોકરી કરતોને રાત્રે તો નોકરી કરતો. તે ભાઈને પથરી પુડી પાસી.
બરોબર હાવય.
પણ અમે એને ઘણું બધું સમજાયું કે ભાઈ તું જો બાઈક લઈને જાય હ. બાઈક વસ ખાડા ખાઈ ખાડા ગમે ટેકરા આવે હ. એમાં સરરી તમારું હરાખો બાઈક ચલાવો ચલાવો. એમાં તો આ પથરી ખુબ ખસી ગઈ તો ના ભાઈ નતો મોનતો.
ની મોનતો હોય તો થા ત્યારે ખબર પડે એતો.
હા, એટલે થાય તને ખબર પડે પણ એને હવા થયું ત એને ખબર પડી યાર તો કેવું.
એવું એમ હા એ તો એ હોય, ના મળતા હું ડબલ પૈસા કમાવો હોય.
સોનોગ્રાફી કરાવી આમ કરાયન.
હમ્મ, ખોટા ખર્ચોને
ખર્ચા નહી બધા જેટલા કમાયા એટલા દવા મૂકી દીધા હુ કરવાના
હા ચી વાત. એના કરતા ત ણી હારું.
આ પછી બે-ત્રણ દિવસની પાછી પથરી ઉપડતી નથી હાલ પાછી
હાલ દવા ચાલુ છે ને એટલે
પહેલા કેવું એરો એક વાગ્યા સુધી ડિલિવરી કરતો.
એવુ.
એટલે ઘરે આવી જાય એટલે સારું કેવાય સાડા દસ વાગે સુધી રહેતા વધાર ના રેવાય
ના, હવે સવારના નોકરીએ આવવાનું
હા, એટલે જ ને.
હા, તો સવારે એ બાકી એમને એ પાછો નોકરીમાં ઊંઘે છે ને હું કરે છે એટલા માટે જવું પડે સવારે વહેલા.
હા, સાચી વાત તમારી પાસે એ ન ઘરે પાસે એમને અવાઈ સુધી ભાઈ જવું પડે ને યાર.
હા, એટલે જ ને.
કમસે કમ સો-ડોઢસો કમાઈ એટલે ઘણા થઈ ગયા.
હા, જે મહિનાના જે આવે એ રાત્રે-રાત્રે તો.
સો દોઢસો કમાય એ તો સારું કહેવાય.
હા, હારું જ કહેવાય ને, બરોબર કહેવાય તમેં કેવો તમારે હો તો નહી વાત
ના, અમારે નાઈટમાં કેવું અમુક કેમિકલ ટેસ્ટિંગ કરવા આવેને પાછું
હમ્મ.
તો અમારે નાઈટમાં જવું પડે બાકી નાઈટ રહેતા નથી, ચોકસાઇ નાઈટ વાર બાકી નાઇટમાં તો નથી રહેતા.
બરોબર, તો બાર સાઈડ બાઈટ બધું જવું એવું પડે
હા, સાઈડ પર તો રહેવું પડે તો કોઈને
હમ્મ, બરોબર સાઈડ પર રહેવું પડે, એબાજુ લોબી ને એ બાજુ.
લોબીની માટે ચાલતું જવું પડે બાકી સાજ સુધી પ પતાવીને આવતા રેય. આઠ વાગ્યા, નવ વાગ્યા પટેલ પતાવી દઈએ. આમાં અને એકસ્ટ્રા પૈસા તો સેલેરી નથી મળતી. પણ અમારે રજા પાડી હોય તો તમારી રજા ભરાઈ જાય.
હા, એ તો ફરજીયાત છે રજા જવા જ નહી હો તમાર
રજા તો હોય ને? જાહેર રજા હોય, રવિવારની રજા હોય, જાહેર રજા હોય. જાહેર રજા જેવું જાહેર રક્ષાબંધન છે. કોઈ એ મોટી જન્માષ્ટમી છે, દિવાળી છે એ બધી રજા હોય. બીજી રજા નહી હોતીહા, રવિવારની રજા આવે? રવિવારની રજા તો હોય, એટલે રવિવારે કેવું યાર અઠવાડીયાનો થાક તો પેલો પૂરો કરવો પડે ન
હા, એટલે જ આપેજ કંપનીવાળા તો.
તમને તો લાગે ત્યાં સુધી
અરે વાયરો ફુલહ હું કરવાનો ગાડીને તો વારો આવવાનો છે તો હવે પછી
હા, એ સાઈડ તો શું હાલ તમે ચોકન હો તમે
રા લા રાજ્સ્થાન રાજ્સ્થાન રાજસ્થાન રણ બાજુ હાઈવે ઉપર ગયો હતો. વરસાદ છે નય હમણાં પડેલો વરસાદ તો
ભાઈ બંધ તુફાન બુફાન
તુફાન ને બહુ આવે સાચી વાત તુફાન બહુ હોમણાં રણ વિસ્તાર જ ને હમ રેત બહુ ઉઠે કાલવરસાદ પડે ઉઠતી નહિ પણ ન કમજોર તો ઉપાય ના રહે કરો એ કામ
મજૂરે ક મજૂરે બેલા જતા છે ને ત
હા લઈ ગયમ બે જણા પાારે વાહણ ફવા બે જણા હ્યા
પ અદરુમણા ના બી આ હતા રાજ લઈધું
ઓહ એટલે સુરેશને ચદરોું સુરેશને કરણ હ એને એક ન આપડ પગે વાગી લઉ બધા કોમ નહી કરાવતો હ
ના ના પે બીજો પૈસા મજબૂતીને કરાવવાનું
હ એનાું કરાવું નગરાબ
ઓતા બિઝનેસ
હનું
હલોો હલો હલો
બોલો સાહેબ હલોો હા બોલો
કેમ અવાજદાતા આવશું
હા વાયરા નવાજો કપા નેટવર્ક નો પ્રોબ્લેમ કરવું
હા હા એ સાથે ત કહ્યું
રાજસ્થાન હલો ખેતીમાં તો સમ જાાવય તો રણ જેવું હો હું તો હમણાં બઉ આવતો નહિ એટલો એટલું બધું કોઈ નઈ થતું કેીધું પોણી બણી નામ લાગી હોયણ
યુી બજ જ થાય
એુપી બાજુ એક વખત જેલા આપડ પાર્સલ લઈને બઉ મોટું મશીન હતું ને એક વખત મોટું મશીન આવ તું ટ્રાન્સપોર્ટ થ જ તો તે ઉતારો એક વખત જ જેલો હું બહ લોકો એમ કર ત હજાર બારસો કિલોમીટર જેવું થાય છે ના એટલે બધી આમાં નહી આવતું ના આમાં તો બ બહુ
એક વસ્તુ મગાવજો એમાં કે મૂ પબાર પક્ષી લવા પહ મારા પાજુ પોપટ મગવાાયબ પોપટ સારા ભાઈ બંધન
હા એમં વાતમી વાપરેલ બધું હારું મ
ના એટલા મા ભાઈ બનશે તો કેિરળમાં એ ભ તો મંગવાના જતા ન એ ભાઈ કે ટ્રે માં મોકલી માં નામ મોકલાય યાર
ટ્રેનમાં ના મોકલાય એવું એટલાબ બહુ દાડ દિવસ થઇ જાય
હ બેસ દિવસ વધીાય ને એટલે જ
હા એટલે જ નહ યાર એટલેળ અંદર હક બ્લુ કલર લાવવાનું એ
અને ખાવા પીવાનુંડે કર એટલે મેં રી્સ લેમ ખોટું ના પાડે
તે પ્ર મરી
નાહીંયાર પૈસા તો આપવાના જ નથી ભાઈબંધ સા આપડા ભાઈબંધ શું કામની યાર જીકરી યાર છે યાર આપડી ત્યાામ
બરોબર એવું તમે હાાર ન ઓળખણ રાખો યાર
આપણે યાર ઓળખડ બધી જગ્યા ઓળખખ ઓળખણ તો રાખી થોડી યાર કેમ કે આધી રાતેે તમેને ગમે ત ન એકકળો તો ભાઈ બની શું કામ નહીં યાર
આચ વા
હા.
હે બીરા.
સુુંભ.
હાલો.
બલોન.
આ વાયરા ન લીધે અવાજ બરાબર નહી આવતો હું તોફાન ચાલુ થયું સાહેબ.
અટ વાયરે વધ થોડ વાવા જેવું.
વાવાઝોડું ચડ્યું એમ ને ઓલું રાજસ્થાનું પિક્ચર બન્યું ખબર હ વિક્રમ ઠાકોર નું.
પેલું હા એ બ ઉતરેલું આમ
હા વિક્રમ આવી ગયો છે એવું ક કેવું છે ને.
હા એવું છે બરોબર જોયલ ચડું હ વીક આપણે ફ્રેન્ છે યાર.
વિક્રમ ઠાકોર ના ફેન છો જય્યારે આપણે ઠાકોર બલો ઓકે વા યાર હમ હમ. તમે જોયુ વિક્રમ ઠાકોર પીચર વી
એવ હમું કઈક નવું પિક્ચર આવ હ ન.
અ બીકન વિકિ.
હા આયરો જો એ આવે એટલે જોવા જવું હો થેટર માં.
બીજું પિક્ચર આવવા નહી હમણા બીજું પિક્ચર આવવા નહ હમું.
હય રવાનું છે એ ઢાકું હા શૂટિંગ ચાલુ કક.
શૂટિંગ ચાલે ના ના ટુક જ સમયમાં આવી જશે છે એવા.
પેલા બહુ વાર નહ લાગે આવા તો ટૂંક સમય માં જ આપ બહુ ટાઈમથી શૂટિંગ ચાલુ હોતી એનું.
હમ હ.
એટલે એ આપડે ભાઈબ શૂટિંગ કામ કર નેને
હા હા.
હ એટલામાં બધી ખબર છે હયમ કામ કર
સુુંનામાં.
હ પેલા આપડા આનંદભાઈ કરી ના.
એવું ચો ના હ ભવે.
એ અમારા આ બાજુ ના મહેસાણા બાજુ ન જ છ. હોવ.
એ કોન્ટેક આલજે મારે થોડું કોમ હતું એમ.
એવું એમ. શૂટિંગ ચાલુ ફોન નહ ઉપડતા.
એવું અત્યારે કે ભ શૂટિંગમાં જ છે એરા.
હા શુટિંગમાં વિસનગર બાજુ શૂટિંગ ચાલો. હમ હું બે દાર થયા ફોન કરે.
એવું.
ડે જેવું લાગતી હોય વીસ ટકા સારવું હોય ને.
હમ ના થોડું મારે પેલુ કામ હતું એમનું એટલે. પિક્ચર ન કામ ન બીજું અલગ કામ છે મારું એનું.